હા તમે કાવ્યભાઈ વાત કરતા હતાા
હા બોલો છું કામ હો તોું
તો હમણાં મેં તમને ફોન કર્યો તમને કક કામ આવ તુંટલે તમે મને સમજાવતા કે તમારે સ્ટાન્ડર્ડ મે જ લેવું દસમામાં કે બેસીસમાં જ લેવું એટલે તમને કામ આવ તમે જતા રહ્યાતા સમજાતા
હા હા હા શું કેતા તમે એના વિશે જે તમે
એટલે કે અ સાહેબ એમ કેતા કે તમારે બેઝિક મેચ લેવો જોવ તો તમારે ટકાવારી ઊંચી લાવ્યો હતો અને અમારા જે બારમામ સિનિયરો હતા તે એમને એમ કેતા કે તમારે સ્ટાન્ડર્ડ લેવા બેઝિક આજુબાજુ તમારા કોઈ મિત્રો એવા આવે જો તમને લખ પખવાના આવે તમને ડિસએટ્રેક્ટિવ કરે તો તમારે પણ નુકસાન થાય
તો તમે જે કીધું પ્રમાણે સર એમ કેહેતા હતા કે બેઝિક લેવું માર્ક્સ લેવા માટે તો હું તમને કહી દઉ કે મારે સ્ટાન્ડર્ડ મેચ હતું બરોબર અને મારા પંચોતેર માર્ક્સ આાય શ્રીમતી એટલે હવે એવું તો છે નને કે પેપર બારે હોય ત્યાસીી ટકા ત્યાસી ટકા આ એટલે એ એવરેજ ટકા છે કેવાય વધારે ટકા કેવાય નહી પરંતુ તો મારે મે એસીમાંથી સેવી ફાઈવ પસેન્ટ હતા તો સેવન્ટી ફાઈવ પર્સેન્ટ એ સેવન્ટી ફાઈવ માર્ક્સ આ્યા હતા જે એ એમને એમ તો આયા નહ હોય એ વખતે ને અમારે પેપર નીકળ્યું હતું તો અમે બેઝિક અને સ્ટાન્ મેની સરખામણી કરી બરોબર તો અમારે ત હવે તો મને ખબર છે ત્યાં સુધી એ ચેપ્ટરો થી ગ છે બાકી જે ચેપ્ટરો હતા ને જે હાચના ના ત્રણ સંભાવના આ બધા ચેપ્ટર હોને બેઝિક વાળા જે હોય ને બેઝિકમાં હોય એમના ત્યા ના વધારે પૂતા અને અમારે જે સ્ટાન્ડર્ડ મેચ ને એમને આ સુર શમિકા એ બ સાયન્ટા કોસ્ટટા આ બધું વધારે પૂછાય બરોબર પરંતુ હવે અમારી વત પેપરમાં અમારે જે રચનાઓ પૂછાવાની તી અમારે કેટલી ટોટલ ત્રણ રચનાઓ પૂછાની તી બરોબર અને પેપર મળે ને એ બે જ રચનાઓ હતી હવે એનાથી તો તમે ખબર પડી જ જતી અંદાજો આવી જ જતો હશે કે વિચાર કર લો પેપર ગમે તે એવું હોય હકે એવું હા ભવા મળ ભારે નીકળ્યું હતું સ્ટાન્ડર્ડ વાળાનું પેપર ચેલું નીકળ્યું હતું હવે શું કરવાનું કહો એટલે હેને બેઝિક અને સ્ટાન્ડર્ડ તમે જે પ્રમાણે હમજ હોય ને તો એનાથી કોઈ પગ પડતો હે ને તમે મેન શું
પણ જો બાજુમાં એવા આવે બેઝિકલી લેવાથી તો તો આપણને નુકસાન એક પેપર માં ભલે સારું જ પછી બીજા પેપરમાં આપણને પૂછે એમ કારણે આપણું ધ્યાન જાય પે પ્રશ્ન ભૂલી જાય એવું બધું થાય એમ કરતા સ્ટાન્ડર્ડ લઈએ તો આજે હું હોશિયાર આવતા આપને પણ શી હોય તો શીખતા ફાવે
એવું ના હોય ને શું તમે શીખવા જાવરા કે પરીક્ષા આપવા જાવરા
એટલે એમ ન એમા જ સાહેબ એમ કેતો હતો કે તમને ભલે એકાદ માર્સું ના આવડતુંય તમે ખાલી ડોળા ફેરવીને તમે આજુબાજુ જોઈ લો ને તો એ તમને કોઈ હોશિયારો હતો હ તમે ઠોઠમાં જોઓ તો તમારો માંડ એક મારસાલતો ઈ જતો રે તમેં વાત સમજે
હા એવી વાત બરોબર પણ પરંતુ ચીટિંગ તો ના કરાય ને તમે ડોડા એ વાત કરો છો બરોબર શું ખબર તમને બેઝિકમાં જે હોય હવે મને જોનું મને આંકડા શાસ્ત્ર સંભાવના પછી આ રચના આ બધા ચેપ્ટર મને જે સ્ટાન્ડર્ડમાં પૂછાય ને એ ચેપ્ટર કરતા વધારે આવડતા હતા
હમ
અને એ ચેપ્ટરો અમારા સ્ટાન્ડર્ડમાં પૂછાઈ ગયા જે બેઝિક વાળાને નેતા આવેવે જો તમે બેઝિક વાળા ને આ ચેપ્ટરો ના પૂછાણા એમને ભારે પૂછાણું અમારા કરતા તો પછી તમે બેઝિક લો સ્ટાન્ડર્ડ લો શું ફર પડે એમ કહો
અ ય તો હું સમજી ગયો તો અમારે શું લેવું જોઈએ સાહેબ કે એ વાત માનવી કે અમારા સિનિયરો કેય કે તમે કો એ
જોુઓ હવે તો અત્યારે મને ખબર છે ત્યાં સ્ટાન્ડર્ડ લઈએ તો એ તમે સાયન્સમાં મેથેમેટિક્સ કરી શકો છો એ ગ્રુપ અને બેસિક લો તો એ તમે એ ગ્રુપને બી ગ્રુપ બંને કરી શકો છો એટલે તમારે એનાથી કોઈ ફર્ક પડતો નથી કે તમારી જે ભણવામાં ધ્યાન આપો ને જેનાથી તમારી ટકાવારી વધી શકે એના માટે જો તમે બેઝિક પસંદ કરો તો એ બાકી જો તમને ગણિત બહુ જ સારું ફાવતું હોય બહ જ ગમતું હોય મારો તો ફેવરેટ સબ્જ મેથેમે માથેમૅટિક્સ જેના કારણે મને તો ગણિત સહેલુંજ લાગતું તું એટલે મેં સ્ટાન્ડર્ડ જ રા ું અને અમારા ક્લાસમાં પચાસ ટકા સ્ટાન્ડર્ડ રાખ્યું હતું પચાસ ટકા એ બેઝિક રાખ્યું હતું બરોબર તો બેઝિક વાળાને ઉપરથી મારા કરતા ઓછા અ માર્સ ટકા આવ જેમ મારે સ્ટાન્ડર્ડ હતું તેમ છતાં પણ વધારે આ અને મેં તમને કીધું ને જે કે રચના ના ત્રણ ત્રણ રચનાઓ પૂછાની હતી બરોબર તો મ મને અમારા ક્લાસમાં જે હું તો આખી સ્કૂલમાં ફ ફોર્થ નંબર પર આવયો હતો એની આગળ જે
હા હા આ તમારો અવાજ નથી આવતો આમાં સર હલો અવાજ નથી ના નથી આવતો તમારો અવાજ હલો ના આવ આ્યો આ હ કર અને હું શું કેવાનો તો ભૂલી ગયો
શું કેવાના ભા યાદ કરો
હા હા અવાજમાંને અવાજ મો ભૂલી ગયો
એવું એમ તો પછી પૂછ
તમે કોમર્સ રાખ્યું કે સાયન્સ રાખ્યું
જો મને એક તો મેથેમેટિક્સ બહુ ફાવતું હતું એના કારણે મેં તો કોમર્સ રાખ્યું મને સાયન્સમાં થોડો ઓછો રસ હતો પણ જો સાયન્સ લીધું હોત તો મને મેથેમેટિક્સ જ ગ્રુપ લેવાનો હતો કારણ કે બંને લઈ શકતો હતો અને એના પછી તે રૂલ પણ બદલાઈ ગયો હવે તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને વાળા બંને જેમને બંનેથી ગમે તે રાખ્યું હોય એ બંને બંને લઈ હકે વિજ્ઞાન હા સાયન્સમાં
અને આ આગળ જતા તમે કોલેજ ન શું કર્યું
આગળ જતા કોલેજમાં હું આઈટીની ફિલ્ડમાં આવ્યો છું જે આ આઈટીની ફિલ્ડમાં ગમે તે ભણેલા એ આવી શકે જેમકે આર્ટસ કરેલું હોય કોમર્સ કરેલું હોય સાયન્સ કરેલું હોય મેન કોર્સ આ સાયન્સનો છે પરંતુ એમાં ક સૌથી વધારે કોમર્સવાળા છે અને સાયન્સવાળા પાંચ કે છ જણા જ છે એ્યારે સા કોમર્સવાળા ને અંદાજે સિત્તેર એક જણા કોમર્સવાળા છે અમારા જ રૂમમાં ખાલી એટલે કોમર્સ કરવા વાળા ખુબ જ વધારે છે તેમજ લોકોને એવું એવું ઘણા એમ કરીને આવતા હોય કે સાયન્સ બહુ હાર્ડ પડે અને આર્ટસ લેવું ગમે ને આર્ટસ સારું ના લાગે એટલા માટે કોમર્સ લઈ લેતા હોય એવું પણ હોય પરંતુ બધાના રસ અલગ અલગ હોય છે સમજે
હમ અને મારો વિચાર તો આગળ ટ્રેડિંગ કરવાનો થાય છે તો એના વિશેે તમારે શું કેવું
જો ટ્રેડિંગ કરવાનો થતો હોયને તો તમે અત્યારે ખાલી તમે ટ્રેડિંગ ઉપર ના બેસી શકો કારણ કે એમાં તો હ
એ અમારે એક સાહેબ હતા એમને અમને સમજાયું કે તમારે ટ્રેડિંગ કરવવી હોય તો તમારે પહેલા કોઈ પણ બિઝનેસ કે તમારી જોબ હોય તેમાંથી ધારો કે તમે ટેન થી ઇલેવન થાઉઝન્ કમાતા હોય તો એમાંથી તમારે ચાર થી પાંચ હજાર સાઈડમાં રાખવાના બીજા બધા તમારા ઘ ખર્ચ માટે વાપરવાના એ જે ચાર થી પાંચ હજાર ને એનાથી તમારે ટ્રેડિંગ કરવાની
હા એ વાત બરોબર ચાર થી પાંચ હજાર થી પરંતુ હ ને જોઈ લો તમે ટ્રેડિંગ કરવા માટે હને તમે વા વાત કરો છો તો તમને ખબર જ હશે નિફ્ટી ફિફ્ટી ને બેંક નિફ્ટી ના તો હવે નિફ્ટ એના જે સ્લોટરા જે એ એક એક સ્લોટ તાં ન હોય તો તમારો એક વાર પગાર બે મહિનો બે મંથ નો પગાર તમારો ખાલી એકમ જ જતો રે અને જો એનું કોઈ નક્કી નથી હોતું બાજુ તમને ફાયદો થાય ખરો અને નુકસાન પણ થાય તો તમારે એ બધા પૈસા જવાના જ પણ ચાન્સ રહે પરંતુ જો તમે એના પેલા ક્લાસ કરીને શીખો કમ્પ્લેટ શીખો એનાલિસિસ કરો એનાલિસિસ કર્યા પછી જો તમને ઈ્છા થાય કે અંદાજો આવી જાય તમને કે આ આના કંપની સારી છે આનું પ્રોફિટ સારું છે અને આટલું રિટર્નસ આપ એક વર્ષમાં દસ વર્ષમાં આટલું રિટર્ન્સ આપ્યું છે એટલે રીતે જો તમે એનાલિસિસ કરતા હોય તો તમને ખબર પડે બાકી એમને એમ તમને ટ્રેડિંગ કરવું છે ખાલી એમ કહો તો એમ ના થાય
ના એમ તો મને બેઝિક માહિતી છે જો કે ટ્રેડિંગ વિશે ઇન્ટ્રાડે ટ્રેડિંગ પછી એ રીતે અલગ અલગ બોક્સિંગ ટ્રેડિંગ હાઈપર ટ્રેડિંગ
હા એ છે પરંતુ તમે બેઝિક માહિતીથી તમે ટ્રેડિંગ ના કરી શકાય અને ખોટું રિસ્ક પણ ના લેવાય તો પછી તમારે ખાલી શેરમાં ના પડે સમજ્યા
એમ શેર માર્કેટમાં લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ હોય ને એ ના જ ગામતું મ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કેમે ત્રણ હજાર નાખ્યા ભલે સાડા ત્રણ હજાર ચાર હજાર આવે તો હું એમાં ખુશ છું મને એમની કે પાંચ છ હજાર ખપે
આા તો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમે લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ અને શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં બહુ ફર્ક ના હોય ખાલીમાં હોય ને જે બરોબર તો એમાં આપને શેર ખરીદ્યા બરોબર તમે કોઈ પણ ગમને ધારો કે હવે એક ટાટા ગ્રુપ ના શેર ખરીદ્યા તમે તો ટાટા ગ્રુપના શેર તમે લોસ ઇન્ટ્રા ડે માં કરો ને તો તમારે એક જ દિવસમાં વ પ નાખવા પડે પછી ભલા ને એમાં નુકસાન આવતો હોય પ્રોફિટ થતો હોય બરોબર અને એને તમે કેેલો શું કેવાય લોંગ ટર્મમાં કરો ને તો તમને નુકસાન હોય તો તમે રાખી પણકો ના અને તમે એને પણ એ દિવસે વેચો તો એ વેચવા મળે તમને એવું નહ કે તમને ના વેચવા મળે સમજે એટલે તમારે શરૂઆત લોંગ ટર્મથી જ કરવી જોઈએ અને પછી તમે
હ હલો તમારા અવાજ નથી આવતો સર
અવાજ નથી આવતો તો ઓકે પછી વાત કરીએ
હ સારું
બાય
જય શ્રી